હલો, હલો જય શ્રી કૃષ્ણ ભાઈ. મજામાં, તમે કેમ છો?,
હા, એકદમ મજામાં અને ઘરના કેવા છે, તો બધા સારા તો છે ને.
તો તને. હા ઘરે બધા સારા છે ને એકદમ મજામાં છે તમારા ઘરે બધા સારા છે ને.
હા ભાઈ અમારી ઘરે પણ બધા સારા જ છે અને આજ, આ મતલબબ પેમેન્ટ ઉપર ઘણી બધી વાતચીત ચાલ્યા કરે છે અને ટલ પેમેન્ટ ખુબ જ હમણાં સારી વસ્તુ થાય છે એવું મને લાગે છે કારણ કે આજના આધુનિક યુગમાં ડિજટલ પેમેન્ટ ખુબ જ, સારી વસ્તુ છે અને ડિજલ પેમેન્ટ કેટલાક બધા લોકો યુઝ કરતા થઈ ગયા છે. તો મને ખુબ જ એવું સારું લાગ્યું કારણ કે ડિજટલ પેમેન્ટ આજના આધુનિક યુગ માટે જરૂરી છે જ અને, યુઝ કરું છું અને મારા ઘરના લોકોને પણ યુઝ કરવા કહું છું કારણ કે, ડિજટલ પેમેન્ટથી મતલબમાં કેટલો બધો આપડો ખર્ચો બચી જતો હોય છે જેમ, કે આપણે જ્યારે પણ પૈસા ની જરૂર હોય તો આપણે જ્યારે પણ જઈએ બેંક માં, તો બેંકમાં એવું જવામાં કેટલોક ટાઈમ લાગે. આવામાં કેટલો ટાઈમ લાગે અને પછી આપડે, ઘણો બધો એવો ટાઈમ નીકળી જતો હોય છે જેના કારણે છે ને આપણે, ઘણી બધી એવી તકલીફનો સામનો કરવો પડે અને જો આપણે બેંકમાં જઈએ તો, મતલબ પેટ્રોલ નો ખર્ચો પણ થાય પછી આવી, ત્યારે પણ એવું મતલબ ટાઈમ પણ જાય પેટ્રોલ નો ખર્ચો પણ જાય તો એટલો બધો, ખર્ચો વધવાના કારણે છે ને આપડા પૈસા પણ ખુબ જ, જાય છે અને ટાઈમ પણ ખાલી ખોટો થાય છે તો આપણે જો ઓનલાઈન પેમેન્ટ ચાલુ કરવું ને, તો શું થશે કે ઓનલાઇન પેમેન્ટના માધ્યમથી આપણે તેમાથી, કરી દે પમેન્ટ ખુબ જ સારી રીતે ટ્રાન્સફર, થઈ જાય છે આપણે બેંકમાંથી ડાયરેક્ટ કટ થઈ જાય છે, પૈસા જેથી કરીને ખુબ જ એવું સારું પડે છે એટલે મેં તો ઓનલાઈન પેમેન્ટ જ ઉપયોગ કરું છું. અને બધા ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવા કહું છું જેમ કે મારા, ઘરના લોકોને એવું લાગતું હતું કે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ ફેક વસ્તુ છે અને ઓનલાઇન પેમેન્ટ આપણે ન ઉપયોગ, વું જોઈએ પરંતુ હમણાં, મને ખબર પડી કે ઓનલાઇન પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે એમને પણ મેં સારી રીતના સમજાવ્યું કે, કઈ ફેક વસ્તુ નથી તે એમાં કઈ પણ ખોટ જતી નથી. કોઈ પણ વધારે ટ્રાન્ઝેક્શન ના પૈસા પણ લેતા નથી એ લોકો ખુબ જ સારી વસ્તુ, ઓનલાન પેમેન્ટ અને આપણો ખુબ જ વધારે એવ મતલબ બચત થઈ શકે છે.
કે છે. હા ભાઈ તમારી એકદમ સાચી છે એટલે કે આપણે ઓનલાઈન પેમેન્ટનો આપણે યુઝ કરવું જોઈએ. અને આપણા ગામમાં કે ભ છેક આપણા દેશમાં બતાવું જોઈએ કેવી રીતે કરે તે બધાને યુઝ કરતા, શીખાઉ જોઈએ. કારણ કે આના લીધે ઘણા બધા લોકોનો ટાઈમ બચે છે અને ઘણા બધા લોકો સ બચી જાય છે. કારણ કે તમે કહ્યું કે આપણે ગમે ત્યારે આપણા પૈસા કોઈને નાખવા હોય પછી કોઈને, આપણને મોકલવા હોય તો આપણે યોગ્ય રીતે આપણો બેંક અકાઉન્ટ ક્યુ આર કોડ આપણે જે હોય છે. તે આપણે એને સેરી કરીએ તો પછી આપણા અકાઉન્ટમાં પૈસા નાખી શકીએ. અથવા આપણે કોઈને પૈસા ચુકાવવાના હોય તો પછી એને આપણે સ્કેન કરી નાખી શકીએ છીએ. એટલે આ સુવિધા ખુબ સારી રીતે આપણને મળી છે એ યોગ્ય રીતે થવું, બાકી તો તમને ખબર જ હશે કે ઓનલાઈન પેમેન્ટમાં ઘણા બધા ફાયદા પણ હોય છે. કારણ કે હું જે એ કે મારા જે પપ્પાની દુકાન છે. ત્યાં મોસ્ટલી અમે જે ઓનલાન સુવિધા અમે રાખીએ છીએ કારણ કે ઘણા બધા, બધા ગ્રાહકો આવે છે કે અમે એટલે કે ઓનલાઈન ગ્રાહક હોય છે એટલે મોસ્ટલી એ લોકો ઓનલાઈન જ પેમેન્ટ કરે છે એટલે અમે આવી બધી ક્યુઆર એટલે ક્યુ આર કોડની અમે રાખવો પડે છે કારણ કે તમને પણ ખબર છે કે આજકાલના આધુનિકમાં ઘણા બધા યુવા પેઢી કે પછી આજકાલના બધા જ લોકો માટે ઓનલાઈન થઈ ગયા છે. અને જે કેસમાં કેમાં જે વ્યવહાર ઓછા કરતા થઈ ગયા છે કારણ કે પહેલા તો તમને ખબર જ હતી કે બધા લોકો ગેસમાં જ વ્યવહાર કરતા હતા અને ઘણા બધા પ્રકારનું મોસી કોઈ પણ પ્રકારનું કામ ગેસમાં જ કરતા હતા અને તમને ખબર હતી એના કારણે આપણા આપ જોઓને આપણા દેશમાં ઘણી બધી પ્રકારની ચોરી પણ થતી હતી. કારણ કે મોસ્ટલી ઘરના બધા જે પણ લોકો બચેત કરે તો મોસ્ટલી બેકમાં અથવા ઘરે વધારે રોકડ રાખે છે. છે એટલે કે આવું બધું પ્રકારમાં એ ચોરી થવાની શક્યતા વધી જાય છે પરંતુ જ્યારથી આ ઓનલાઈન જે અગર સુવિધા આપણને મળી છે તે ખુબ સારું કહેવાય કારણ કે એના લીધે મારા બધા કાર્ય અને મારા જે બધા ઘરના બધા ખર્ચા તમે ઘર થી ચૂકીવી દેવા અનેને સારી રીતે સરળતાથી અને પાંચો સેકન્ડમાં થઈ જાય છે. અને બીજું તો તમને ખબર હશે છે કે જે આપણને પીન આ બચે. ઓનલાઈન પેમેન્ટ યુઝ કરી આપને પિન નાખો પડે છે પછી જ આપડું પેલું બધું ખુલે છે. એટલે આ પીન આપણે કોઈને શેર નહી કરવું જોઈએ કારણ કે તમને પણ ખબર હશે કે આપણે પીન કોઈને શેર કરશું તો પછી આપણને આપણા પછી આપણા અકાઉન્ટમાંથી પૈસા નીકળી લેવાના આપણા પછી એકાઉન્ટમાંથી કોઈ પૈસા ચોરી થવાનો ભય વધી જાય છે. કારણ કે આપણા ફોન પર ઘણા બધા ફોડ મેસેજ આવે છે ઘણી બધી ફોડ એપ આવે છે. તેનાથી આપડે દૂર રહેવું જોઈએ. કારણ કે આવિ બધી એપ થી આપણે જો કનેક્ટ રેશું તો પછી આપને ઘણા બધા પ્રકારના હા ઓ કેમ કે ચોરી થવાનો કે આપણા બેક પૈસા એવુ બધુ શક્યતા વધી જાય કારણ કે ઘણી બધી ફ્રોડ અ છે. તેમાં તમને ખબર જ કે ઘણી બધી હમણા જે ડ્રીમ ઇલેવન છે કે પછી માય માય લેવન સર્કલ છે એ બધી એપ હતી તેમ હમણાં બંધ થઈ ગઈ છે કારણ કે એમાં ઘણા બધા લોકો જુ એટલે જુગાની જેમ રમે છે અને એમાં જ બધું પોતાની બેંક એકાઉન્ટને બધું નાખે છે ને એ એમાંથી પણ ઘણા બધા હેકર્સ પોતાના બે અકાઉન્ટ નંબર કે પછી બીજાના બેં એકાઉન્ટ નંબર નાખીને પૈસા ઉપડવાના એમાંથી એ લોકો હેલ્પ પણ કરે તો પછી એમના ખાતમા પૈસા ઉપડી લે છે એટલે આ બધી એપ છે તેનાથી દૂર રહેવું જોઈએ કારણ કે એ બધો જુગર જ કહેવાય છે કારણ કે ઘણા બધા લોકોને પૈસા પણ લાગેલી છે પરંતુ હ આ બધી એપને સરકારે પણ બેન કરેલી છે. અને હવે તો આ આપશે ને એવુ પણ સારું જ કેહેવાય કારણ કે બેન થવી જોઈએ હા જે એસ એમ એસ છે એવુ બધું ફ્રોડ એ એસએમએસથી આપણે બચવું જોઈએ કારણ કે આપણે એસએમએસ દ્વારા આપણે કોઈને ઓટી પી હશે. કરી દીએ તો પછી આપણા એકાઉન્ટ એ લોકો પૂરા પૂરેપૂરા પૈસા ઉપર લેવું પણ એ લોકો કરી શકે છે. એટલે મારે તો એજ કેવું છે કે જે પણ આવી એસએમસ કે ઓટીપી કોઈને સેર નહી કરવો જોઈને આપણો પિન નંબર આપણા ઘરે પણ આપણે સેફ રાખવો જોઈએ બીજા કોઈને બતાવ જોઈએ ને કોઈને શેર પણ નહી કરવો જોઈએ બાકી તમારે શું કેવું છે. ઘણા બધા આપડે જે પીન મળે છે. કે કોઈને શેર પણ નહી કરવું જોઈએ અને કોઈ આપણે ઘર વાળા કે પછી કોઈને શેર નહી કરવું જોઈએ કારણ કે તમારા બાજુ પણ કોઈ એવો કોઈ કેસ થયેલો છે કે આવું બધું આવ ઓ ટીપી કે પછી ફ્રોડ મેસેજ આવવાથી એમના અકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવેલા
હા ભાઈ એવો કેસ અમારા બાજુ માં થયો હતો જેમ મતલબ જયારે નવા નવા ઓનલાઈન પેમેન્ટ એ લોકો યુઝ કરતા થયા હતા. તો તેમની સાથે શું બનાવ બન્યો કે તેઓ મતલબમાં ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા સાથે સાથે તેઓ શું મતલબ એ ગેમનું ખૂબ જ વધારે રમતા હતા તમે કહ્યું તો તો તેમાં શું તેઓ નંબર આપતા હતા અને ઓટીપીને તેવું ત્યારે માંગતા હતા બધા તેમને એવું કે ભાઈ ઓટીપી તેમાં માંગતા હશે.
હુ કરીને, ઓપી બ માટે શેર કરતા, ર તો મતલબ.
જેથી તમે તે ઓ. ટી. પી શેર કરી દે, જેના કારણે તેમના અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ ગયા, કારણ કે તેઓ મતલબમાં સાઈબર ક્રાઈમ વાળા હતા. તો મતલબ મા સાઇબર પર પેલું કરીને એ લોકો હેક કરી ને, પછી પૈસા દે દીધા એ લોકો. તો હવે તે લોકોને ખુબ જ એવી મુશ્કેલી ઉભી થાય, કારણ કે બધા પૈસા તેમના અકાઉન્ટમાં જ હતા, અને તો તેમણે ઓ. ટી. પી આપી દીધું, એટલે પૈસા બધા લઇ લીધા, તો જેથી કરીને છે ને, મારે તો એવું કેવું છે. કે પછી આપણે. એવું ઓ. ટી. પી શેર ન કરવું જોઈએ, કારણ કે ઓ. ટી. પી જો આપણે શેર કરી દેશું ને, તો જ એ લોકો પૈસા કપાવી શકશે, બાકી એમ જ પૈસા કપાવાનું. બહુ જ મુશ્કેલ છે, અને એમાં જ પૈસા કોઈ પણ કાપી શકતા નથી, જો આપડો નંબર લિંક હોય તો. પણ ઓટીપી દ્વારા જે. લોકો પૈસા કાપી શકે છે, અને આપડો જે પીન હોય, પીન પણ કોઈને શેર ન કરવી જોઈએ. પિન ન શેર કરીશું તો, આપડા પૈસા કોઈ પણ કાપવાના નથી, બાકી ઓનલાઈન પેમેન્ટ. ખુબ જ સારી વસ્તુ છે, જો સારી રીતના યુઝ કરે તો, બાકી તો મારે કેવું ઓનલાઈન પેમેન્ટ છે. કરતા પહેલા છે ને, આપણે ઓનલાન પેમેન્ટ વિશે જાણવું જોઈએ, ઓનલાન પેમેન્ટ કેવી રીતુ યુઝ કેવી રીતના સારી રીતના યુઝ કરાય, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એમાં આપણને ખબર હશે તો, આપણે ઓનલાઇન પેમેન્ટ સારી રીતના ઉપયોગ કરી શકીશું. બાકી તો શું થવાનું છે કે. આપણે ઓનલાઈન પેમેન્ટમાં એવું જ ઓટીપી ને કોઈને શેર કરે, આપણા પૈસા કટ જ થઈ જશે. જેથી કરીને બસ એ જ વસ્તુ છે કે, આપણો સારી રીતે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ. કરવું જોઈએ, અને બાકી ઓનલાન પેમેન્ટ મેં બધાને જ ઉપયોગ કરવા કહ્યું છે, અને મને તો ખુબ જ વધારે કામ આવી લાગ્યું છે, અને બીજે મે શેર માર્કેટમાં પણ પૈસા રોકાણ કરું છું. તો ત્યાં પણ જો મારે ડીમેટ અકાઉન્ટ બનાવીને, ઓનલાઇન પેમેન્ટ ઉપયોગ કરું છું, તો તે માટે ખુબ જ મને ઓમેન્ટ. વધારે કામ લાગે છે, કારણ કે ત્યારે પણ બધા પૈસા લે લે વે બધું કરવું. પણ ઓનલાઇન જ, ઓનલાઇન ખુબ જારે કામ લાગ્યું છે, તો જેથી કરીને ઓનલાઇન પેમેન્ટ. મને ખુબ જ વધારે કામ લાગે છે.
હા, ભાઈ, એટલે કે ઓનલાઈન પેમેન્ટ જે સુવિધા આજકાલના બધા લોકોને કામ આવે છે. પરંતુ તમને એ પણ ખબર હશે કે, ઓનલાઈન પેમેન્ટ ક્યારે આપણને, એટલે ક્યારે આપણે યુઝ નહીં કરવું જોઈએ, કારણ કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપણા આપણા. ફોનમાં ઇન્ટરનેટ હોવું ખૂબ જરૂરી છે, એ તો તમને ખબર જ હશે, કારણ કે જ્યારે આપણે જો ફોનમાં એકા જે અલગ નેટવર્કની હોય બરાબર, તો પછી આપણને આપણે આવા બધા પ્રકારના ટ્રાઝેક્શન ન કરી શકીએ, ઘણા બધા પ્રકારના ખર્ચા ન ચૂકી શકીએ. એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપડે ધ્યાન રાખવું જોઈએ કે, આપણા મોબાઈલમાં નેટવર્ક છે કે નહી, કારણ કે મારી સાથે બનાવ બનેલો, જયારે આવા પહાડી વિસ્તારોમાં ફરવા ગયેલો હતો. ત્યારે અમે મોસ્ટલી એમ તો ઓનલાઈન પેમેન્ટથી બધુ ખર્ચા ચૂકવી. પરંતુ હવે, એ બધા ખર્ચા તમને ખબર કે, આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. અને પરંતુ ત્યાં મેં રોકડ પહોંચી લઈ ગયો, અને ત્યારે મને આજે બધા ખર્ચા ચૂકવાના હતા, ત્યારે ત્યાં બધું જે પણ તો લીધું, તે ઓનલાઈન પેમેન્ટ કરવાનો હતું, પરંતુ ત્યાં મારુ નેટવર્ક આવતું જ નહીં હતું. અને મારે આવી બધી પરિસ્થિતિને, એટલે કે બે-ત્રણ કલાક સુધી ત્યાં વેટ કરવા પડ્યું, અને પછી નેટવર્ક આવ્યું, પછી મે ટ્રાન્ઝેક્શન કરી, અને પછી મેં ખર્ચા ચૂકવ્યો, એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરી, આપણે એ ધ્યાન રાખવું જોઈએ. કે આપડે આવું બધી વસ્તુ એટલે કે આવું બધું જે પણ આપણને ખબર હોય છે કે, જ ઇન્ટરનેટ સ્લો હોય, ત્યાં આપણે ઓનલાઈન તે મેં સુવિધા યુઝ કરું છું. કારણ કે આપણે ઇન્ટરનેટ સારી આવું બધું પ્રકારની આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શ કરી નાખી, પછી એ ટ્રાન્ઝેક્ન ફેલ જાય છે. અને એ આપણા બેંક અકાઉન્ટથી કપાઈ જાય છે, અને પછી આપણા પેલા હું બટાય છે, પરંતુ એનામાં પૈસા ગયા ને, એવું પણ થાય છે. પૈસા બે-ત્રણ નો દિવસ કે, પછી પાંચો દિવસ પછી પણ આવે છે. એટલે મારે તો એજ કેવું છે કે, ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે જે આપણા ફોન માં ઇન્ટરનેટ બરાબર હોવું જોઈએ, અને ઓનલાઈન પેમેન્ટ આપણને ઘણી બધી વસ્તુ કામ આવે છે, કારણ કે તમને પણ ખબર હશે કે એવી ઘણી બધી એપ છે ગૂગલ પે છે, ફોમ છે, અને નવી નવી નવી નવી એપ પણ અગાડી આવવાની જ છે તે આપણા દેશમાં તો મોસ્ટલી ગૂગલ પે છે ફોન પે એ જ વધારે યુઝ થાય છે અને જેમકે નેટ બેન્કિંગ દ્વારા પણ આપણે પલું કરી શકીએ છે એવી ઘણી બધી એપ છે, આપણે આપણે ઓનલાઈન પગની ઓનલાઈન આપણે પેમેન્ટ કરી શકીએ છીએ એટલે બાકી કેવું છે બાકી તમારે શું કહેવું છે જે હમણાં ઓનલાઈન પેમેન્ટ જે બધી સુવિધા આવી છે તે તમારા ગામડાના બધા લોકો યુઝ કરે છે કે નહી કરે છે?
હા ભાઈ ઓનલાઈન પેમે અમારા ગામડા લોકો યુઝ કરતા થઈ ગયા છે કાર કે પહેલા નો યુઝ કરતા હતા પરંતુ હમણા ખૂબ જ વધારે ઉપયોગ કરતા ગયા છે કારણ કે તમને ખબર જ છે કે હવે તો બધાના ઘરે ઓનલાઈન પેમેન્ટ સારી રીતના ઉપયોગ કરતા થઈ ગયા છે જે અભણ લો કો હોય તે લોકો પણ હવે સારી રી ઓનલાન ઉપયોગ ગયા છે કારણ કે ખુબ સારી વસ્તુ છે શીખવી પણ જોઈએ અને મે ટો કહું છું બધા ઓનલાઈન પેમેન્ટ ચાલુ કરવું જોઈએ અને જેથી કરીને આપણે બચટ પણ ઘણી સારી કરી શકીએ અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિ એ પણ આપણે ઓનલાઈન પેમેન્ટશે શેને પૈસા ટ્રાન્સફર કરી શકી કે તો જેથી કરીને મે તો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવાનીને બધાને સલાહ આપીશું અને બસ તો ચાલો ભાઈ આપ ડે સારી રીતના બીજી દિવસે ઓનલાઈન પેમેન્ટ વિશે વાત કરીશું.
હા સારું ભાઈ મળીએ પાછા.
હા ભાઈ ચાલો.